હલો
હલો હા હલો
હલો મજામા
હા, મજામાં અરે તને કઈ હોસ્ટેલ નો કઈ અનુભવ ખરો?
હોસ્ટેલનો તો મને તો નથી પણ મારી એક ફ્રેન્ડ રેતી હતી એટલે મને એનું ખબર છે. એ હો હોસ્ટલમાં રહેતી હતી બોલોને તમારે શું જાણું છે. હોસ્ટેલનું?
હોસ્ટેલમાં કેવું તમે હોસ્ટેલમાં મેલો ને તો છોકરાને સવારમાં પાંચ વાગ્યા ન ઉઠીને ઠંડા પાણીએ નવાનુ અને સવારમાં પાંચ વાગ્યા ના ઉઠીને તમારે પ્રાર્થના ને એવું કરવાનું એમને મ જ બેસવાનું સ્વેટર પહેર્યા વગ ગરજ સવારમાં તમાર એટલે હોસ્ટેલમાં કેવો બહુ આમ આમ આમ હારું આમ ખરાબ એમ એક જોતા તમને અનુભવ થાય સ્કૂલ હોસ્ટેલમાં પણ જાતે ને જાતે કપડા ધોવાના, પોતાની થારીએ ઘસવાની અમુક ટાઈમ તો ખાવાનું એવું હોય તમને આમ ગમે નહી ભાવે નહી તો એ તમારે પરરાણ પરરાણ હોસ્ટેલમાં ખાવું પડે.
હા એ તો રેવાનું પણ હોસ્ટેલમાં તો બધું જ કામ જાતે જ કરવું પડે આપડે.
હમ તપેલાઈ ઘસવા પડે અને એવું હા
હા એ તો બધું કરવું જ પડે એમાં જે લોકોને ફ આવતું હોય જે લોકો પહેલેથી રહેલા હોય ને એમને જ કામનું
હમ હમ.
આપડે તો કામનું જ નહી કેમ કે આપડે તો આવા ઘરમાં રહેલા.
હમ હમ હોસ્ટેલમાં કેવું તમને કઈ શાક ના ભાવતું હોય તમે કઈક બગાડ્યું હોય તો એ તમને શિક્ષા કરે કે ભાઈ ચલો તમે કારેલા શાક ના ખાધું ને તમે ના ડિશમાં બગ ગાડ્યું હોય ને તો તમને આવી રીતના શિક્ષા કરે એમ એવી રીતના કરે હોસ્ટેલમાં. અને શિયાળામાં તો તમને ગરમ પાણી બી ના મળે તમને ઠંડા પાણી એ નહવાનું માથે જાતે ને જાતે માથું ને એવું બધું ઉરવાનું એવું.
હા સાચી વાત છે કેમકે હો એમાં કોઈ હોય જ નહી આપણી જોડે કે રે આપડું બધું કામ કરી આપે આપણને.
હમ આપડ તે જાતે જ હમ આપડી જાતે જ બધું કરવાનું હમ.
ના, ના, સાચી વાત છે તમારી.
હમ રજાઓ મળલે ના મળલે તોહીં જ રવું પડે જયારે વાર તહેવાર આવે તારે આપણેે આવી રીતના ઘેર આવાનું.
હા સાચી વાત છે મળવા જ ના દે આપણ આપડા જે પેરેન્ટસ હોય કે પછી આપડા ફ્રેન્ડ એમ લોકોને મળાય જ નહી આપણાથી. કેમ કે ઘરે જ ના આવવા દે લોકો એટલે.
હમ, ના ફોન તમારે કોઈક ઓય રિલિટીમાં કોઈક ઓફ થઈ ગ્યું હોય કે એવુ હોય ને તો જ તમને ફોન કરવા દેય અથવા તમે બહુ માંદા થઈ ગ્યા હોય ને દાખલ કરવાના હોય ને તોજ તમને વાલીને ફોન કરવા દે નકર તમને હોસ્ટેલમાં ફોન ના કરવા દે ઘરે યમ, હોસ્ટેલ માંથી તમને ફોન ના કરવા દેય ઘરે.
ના, ના, સાચી વાત છે, પણ એ લોકો એ રૂલ્સ જ રાખ્યો હોય ને એવો કે અમે હોસ્ટેલમાં રાખ ઈએ છે તો સંભાળ એ લોકો જ રાખશે આપડે વચ્ચે એમનેમ નહી જવાનું. એલે પછી આપડે કરાય ભી નઈ સામે એ લોકોને.
હમ. એટલે આ કેવું, આમ એક જોતાં હોસ્ટેલ સારી તમને બધું અંદર એક્ ટીવિટીને એવું બધું અંદર કરાવે ઊન નું કામ કરાવે કે પછી કઈક નવી જાતનું વ વસ્તુ શીખવાડે, તમને રોટી ના આવડે તો તમને રો ટી વન્તા શીખવાડે શાક કેવીતના સમારવું એ તમને શીખવાડે એવું બધું તમને શીખ વાડે.
ના, ના, સાચી વાત છે. અનુભવ મળે ને આપણને જીવનનું, કે શું આપડે જાતે કરવું પડે છે આગળ જઈને.
હમ, ઘરે કોઈ દાડ રોટી, હં, હં બોલો?
ના એટલે બધા તો આપડે ઘરે રહીને તો આ બધું આપડે શીખવાના જ નથી. ત્યાં રહીને જ આપડે શીખવું પડે એમ
હમ, હોસ્ટેલમાં કેવું આપડે ઘરે કોઈ દાડ કશું કર્યું ના હોય, હોસ્ટેલમાં જઈને આપડે ખાતા શીખીએ અને કામ કરતાએ શીખી કે ભઈ કેવીતના કામ કરવું? કેવીતના રહેેવું? કેવીતના કપડા ધોવા? એ આપણને તઈ જઈએ ને એટલે અનુભવ થાય, હોસ્ટેલમાં
સાચી વાત છે, સાચી વાત છે, કેમ કે ઘરે તો આપણને બધા કરી આપવા વાળા હોય જ છે, આપણી આજુબાજુ બધા હજ કેજે આપણને કરી આપે છે, બધી વસ્તુ, અને નવું નવું શીખવા તો બઉ જ મળે છે
હમ, હમ, એટલે કેવું આપડે મમ્મી હોય ને તો આપડે મમ્મી ઉપર બધુન ઢોરી દઈએ કે ભઈ મમ્મી તું આ કરદે, આ કરદે, આપડે તહીંયા તો કરવું જ પડે, હોસ્ટેલમાં છુટ કોજ નહી આપડે કર્યા વગર.
હા, સાચી વાત છે, સાચી વાત છે, પણ શીખવા ઘણું બધું મળે આપણને.
હમ આપણી જાતે જ પથારી કરવાની, આપણી જાતે જ ઉઠાવાની, જો પ્રાર્થનામાં સવારમોં ચાર વાગ્યે, પાંચ વાગ્યે બેલ પડેન, ના ઉઠ્યા વાંચવા તોય તમન શિક્ષા કરે ખાવાન ના મલે, હમ, ખાવાન ના મલે, જાતે ને જાતે બધું સાફ કરવાનું રૂમમાં કચરા પોતું કરવાનું એક રૂમમાં વીસ છોકરીઓ રેય કે પછી સંખ્યા પ્રમાણે એક રૂમમાં રેય એમ
હં, ના, ના, સાચી વાત છે, સાચી વાત છે. અને એમ બી એ લોકો કેજ કે આવું તમારે કરવું જ પડશે. નીતોએ લોકો હોસ્ટેલમાં બી નથી રાખતા ઘણી વાર અન રાત્રે નવ વાગ્યા પછી તો બાર જ ના નીકળાય આપડે.
ના, અમાર હોસ્ટેલમાંથી કેવું નીકરવા જ ના દે, તમને છે ને જે ટાઈમ છ વાગ્યાને ટાઈમ હોય ને ખાવાનો એટલે છ વાગે આપડે બેલ પડી જઈન ખાઈ લેવાનું પછી સાંત વાગે ને એટલે આપડે કેઉ અભ્યાસ નો ટાઈમ થઈ જાય એટલે નવ વાગ્યે પૂરો થાય આપડે અભ્યાસ નો બેલ, એવીતના એ લો કો ના રૂલ્સ જ હોય તઈંયા હોસ્ટેલમાં, એવું છે. હોસ્ટેલમાં, તમારી લીટીમાં કોઈ છે? તમારા હોસ્ટેલમાં કોઈ ખરું?
હા એટલે મારા એક પપ્પા ના ફ્રેન્ડ છે ને એમની છોકરી છે હોસ્ટેલમાં. એ તો ત્રણ વરષથી રે છે પણ પેલા તો એને બહુ જ આમ અ અઘરું પડતું હતું કે આ બધું કેમનું થશે મારાથી. એ મેડિકલ નું ભણે છે ને તો એ અમદાવાદ રહે છે લો ગાર્ડન ની આગળ જે હો સ્ટેલ હોય બધી અ તો ઘણી બધી છે જોકે અને એ સ્પેશિયલ અમુક છોકરીઓની હોય છે ને એમાં તો બહુ સારું હોય છે એ લોકો વ્યવસ્થા થા બહુ સારી આપે છે કે આપણને એમ અગવડ પણ નથી પડતી.
એ તો નવું નવું તમને સારું લાગે પછી ત મને થોડોક ટાઈમ થાય ને એટલે તમને છે ને ઘર સંંભળે, આ ઘર જેવી તો સુવિધા ના જ મળે.
હા, ઘર જેવું તો કશે જ નહી આપ ઘરે છેલ્લે આપડે સાંજે ભી ઘરે આવીઈએ તો આપને ગમે થોડીક વાર પણ હો ટેલ માં તો ગમે ભી નીએકલું સુવાનું એક
હમ્મ, હમ્મ હમ્મ, કઈ બહાર નીકળવાની નામ મલે કઈ હોસ્ટેલમાં નહિ તેલ મા રેવાનું.
હા ના પણ અમુક, હા પણ આજકાલ અમુક હોસ્ટેલો તો એવું જવાબી રહે છે કે પેરેન્ટ્સ પરમિશન આપે ફોન કરીને. કે અમારી છોકરીને જવા દો તો એ લોકો જવા ભી દે છે આજકાલ તો.
હમ્મ હમ્મ. એ તો કેવ પેલે મોટી મોટી છોકરીઓ કોલેજમાંને એવું હોય ને મોટી મોટી છોકરી એમાં તમને જવા દે નાના હોય ને તો તમને બહાર ના નીકરવા દે કોલે કોલેજ માં ચાલે. કોલેજમાં કેવું છોકરીને સમજણ હોય કે ભાઈ આજે ગય જોવાય આજે ગય ના જોવાય એવી રીતના. હોસ્ટેલ માં અને પહિ નાના હોય ને એટલે ના સમજણ પડે કે કઈ જવું, કઈ ફરવું, કેવી રીતના જવું? એ ના ખબર પડે, એટલે.
સ્કૂલ ના છોકરાઓને શું ખબર પડે કે મારે કઈ જોઈએ તો ફ્રેન્ડ લઈ જાય તો અહીં જતા રે બધા એવી રીતે. હોય હા.
હમ્મ, વાર તહેવાર હોય ને તો તમને કેવું ઘર હાંભરે તમને. એ તમને છે ને રક્ષાબંધન ની એવું હોય ને તો તમને ઘરે આવવા દે. બાકી નોરતા છે એ બધા તમને રજા ના મળે. નોરતા છે, જન્માષ્ટમી છે એ બધું તમને રજાઓ ના મળે.
હા એ તો છે જ પણ એ બધા તહેવારો તહીં જ કરતા હોય છે મોસ્ટ ઓફ એ લોકો તં બધી સુવિધા કરે કે અમે તહેવાર કરાવડાવએ પણ એમાં એટલી મજા ના આવે જેટલી ઘરે આવે આપણને આપડા.
હા અને આ હોસ્ટેલ હમ્મ, હોસ્ટેલમાં કેવું આમ. હમ્મ, હોસ્ટેલમાં કેવું આમ. બી એડ વાળા એ આવે એ તમને બધું શીખવાડે. કેવી રીતના થાય, કેવી રીતના નહી કરવાનું આ આવી રીતના આગર આ લાઈન ભણવાની, આગળ આ કરવાનું પેલું કરવાનું. એવી રીતના કેવું ટ્રેનિંગ માટે હોસ્ટેલમાં આવે જ છે બધી બહેનો આવી રીતના. જે એ હોય ને બેડ વાળા આગળ ભણવા માટે હમ્મ, એવી રીતના અ આપને શીખવાડવા આવે આવી રીતના કોલેજ અ હોસ્ટેલમાં અમને એક વાર હોસ્ટેલમાં શીખવાડેલું આવી રીતના કે ઢીંગલી કેવી રીતના બનાવેની ઊનની વસ્તુથી શું બને, કેવી રીતના બને. એ બધું અમને શીખવાડેલું.
ના ના સાચી વાત છે, પણ શીખવા તો ઘણું જ મળે નવા નવા અનુભવ મળે, જે બીજા લોકોને કદાચ ના પણ મળે. પણ જે લોકો હોસ્ટેલમાં રહેે છે એ જાતે જીવતા શીખી જાય, પછી આગળ જઈને એમને બીજા કોઈની જરૂર ના પડે એમ લાઈફમાં
હ તમને ખાવા પીવાનું થોડુંક હોસ્ટેલમાં આમ ઠીક હવે તમને બહુ આમ જોઈએ એવું ના મળે ખાવાનું હોસ્ટેલમાં આ સવાર માં તમને હા ચા નાસ્તોને એવું ઈનામ મલે
હા એ બધું તો ના જ મળે આપણને પણ જે છોકરાઓ છે જે કે કારેલા રીંગણ એ બધું નથી ખાતા અમુક વસ્તુ નથી ખાતા એ બધું ખાતા શીખી જાય પણ
હમ તો હોસ્ટેલમાં એવું બધું ના મળે તમને ચા ચા ને દૂધ તો તમને બિલકુલ ના મળે દૂધ મળે પણ ચા ના મળે તમને હોસ્ટેલમાં હોસ્ટેલમાં તમને ચા ના મલે હા દૂધ તમને મલે દૂધ મલે રોટલા ને એવું બધું મળે પણ તમારે પરણ પરણ ખાવું પડે ના ભાવતું હોય ને તોય એવું છે.
હા એ તો છે જ કેમકે એ ભધારે બધાને ભાવતું તો ના જ બનાવી શકે ને કેમ કે હો હોસ્ટેલમાં કેટલા બધા લોકો હોય છે વધાનું ભાવતું કેમનું બનાવા ના તે એટલે પછી જે હોય એમાં ચલાવું જ પડે આપડે
હમ એ તો એવું જ તોતા શું કરવાનું હમ
એજ ને અને અમે બી હોસ્ટેલમાં આપડણે રહીએ તો જો આગળ જઈને બી આપણે જો બહાર જવાનું થાય વિદેશમાં કે એમાં તો પણ એમ બહુ કામનું કેમ કે ત્યાં પણ આપડણે એકલા જ રહેવાનું છે. ત્યાં તો બધાને જોડે લઈ જઈ શકાતા નથી આપડે એટલે તો અહિયાં પણ જો આપડે ફ્લેટ ભાડે રાખીને ત્રણ ચાર જણા જોડે રેતા હોય તો પણ બઉ કામ લાગે એમ હોસ્ટેલ ની લાઈફ આપણને
એમાંથી તો વસ્તુ તો બઉુ તમારે એમાં તો આમ આમ હારી હોસ્ટેલ આમ તમને કંટારો આવે કેહે શ ના ભાઈ ઘર જેવી સુવિધા નથી એમ જઈએને પછી ઘેર આમ ઘરે જઈએ ને પછી ઘરજ યાદા એ કરે ખાવાનું ના ભાવે ને એવું અંદ આવી રિત ના મમ્મી પપ્પા મલવા આવે હતા તમને એમ થાય કે ના મેં ઘરનું ખાધું આવે ને લઈને નાસ્તો ને એવું હોસ્ટેલ માં
ના ના સાચી વાત છે હા હવે હું મૂકું મારે સેજ બહાર જવાનું છે ને તો એટલે હમ
હા હાર વાંધો નહી છ